જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
જામોમેટો તમે કેમ છો બધા ઘરે કેમ છો બધા સારા તો છે ને?
હા ઘરે એકદમ સારા છે અને બધા સારી રીતે રહી એટલે કે મોજ માણી રહ્યા છે કારણ કે અમે તોમ, ઘરે હમ તો વેકેશન ચાલી રહ્યા છે એટલે હમણાં ઘરેમ તો બધા મારા સદસ્ય મારા પરિવાર ના બધા છે તે લોકો સાથે વાતચીત કરી રહ્યો છું આખો દિવસ, કારણ કે ટાઈમ પાસ માટે અમને કંઈ થતું જ નથી અને મોસ્ટફલી હણા તો ટાઈમપાસમાં તો તમે જાણો છ કે વેકેશનમાં તો હવે તો, પહેલા તો હું મૂવી જોતો હતો પરંતુ હવે થોડી ઘણું જોવાનું પણ કંટાણો આવે છે અને હમણા તો જે ઋતુ આવે છે હમણાં તો ચોમાસાની ઋતુ થોડા દિવસમાં આવી જવાની એવું લાગતું છે કારણ કે હવે તો ઉનાળાની જે સીઝન હતી પેલા. તે તો બધ પટવા માંડી છે ને તાપ પણ હવે તો તમે જાણો છો કે હમણાં તો જે ચોમાસા ચોમાસામાં પણ એટલો બધો લાગે છે, કાર કે હમણા પણ એટલો બધો બફરાત જેવો લાગે છે બહાર જ હું તો બેસેલો છું કારણ કે અંદર તો બેસી જ નથી શકાતાતો, કારણ કે એટલી બધું તાપ લાગે છે ઉનાળામાં તમે જાણો છો કે આ વખતે એટલો બધો તાપ પણ લાગતો છે, અને આ સિઝનમાં તો એટલું બધું આપણને ઘણા બધા પ્રકારના એટલે કે ચક્કર આવવાના પણ એવ ભય રહેલો છે કારણ કે, હું બપોરમાં જયારે કામ કરી રહ્યો હતો ત્યારે મને એવું પણ લાગ્યું કારણ કે તાપ જ એટલો હતો કારણ કે જે તાપમાં મેં કામ કરતો હતો પહેલા જેમ કે મોસ થોડું ઘણું કામ કરવા જવાનું મને ગમતું હતું, હવે એ પણ નહીં ગમેં કારણ તાપ જેટલો લાગે છે હવે તો જઈ જ નહી શકાર કારણ કે ઉનાળામાં તમે જાણો છો કે એટલી બધા, તાપ વધવાની શક્યતા ભવિષ્યમાં શું થ એ મને વિચારે છે કારણ કે પહેલા જે આપણા ગામડામાં જે ગરમી હતી. એ તો મોસ્ટ ઓફલી તો ઘટવા માંડી છે કારણ કે એટલો બધો તાપ વધી રહ્યો છે કારણ કે પહેલાં આપણા મોસમ આડત્રીસ ડિગ્રી, એટલી પહેલાં થતી હતી પરંતુ બેતાલીસ ચુમ્માલીસ એટલા બધું વધી જાય છે, એટલે તાપ તો ખૂબ વધી રહ્યો છે, તમારા ગામડામાં કેવું ચાલી રહ્યું છે આપણા ગરમી વિશે
અમારા ગામમાં પણ એવી જ બધી હાલત ચાલી રહી છે કારણ કે તમને ખબર જ છે આજકાલ આ ગ્લોબલ વોર્મિંગ કેટલી બધી વધી ગઈ છે, અને આ ગ્લોબલ વોર્મિંગ વધવાનો મતલબમાં જે, અ કારણ છે એ કારણે શું છે કે આપણે જે ગરમી કેમ એટલી બધી વધી રહી છે કારણ કે જે આપડે, બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે આપડા દેશોમાં, તો તેના કારણે જે બધા ધુમાડાઓ નીકળે છે અને ત્યાર પછી આપડી જે મતલબમાં કેટલી બધી હમણાં તો ગાડીઓ આવી ગઈ છે ફોર વ્હીલો આવી ગઈ છે દરેક ઘરે તમે જુઓ, તો બે ગાડી અને એક ફોર વ્હીલર હોય જ છે અને તે કેટલી બધી ગાડીઓ ચાલતી હોય છે, તો એટલી બધી ગાડીઓ ચાલવાના કારણે કેટલોક ધુમાડો આપણે બધો ફેલતો હોય છે તો તે ધુમાડો, પછી મતલબમાં બીજો બધો પ્લાસ્ટિક સળગાવવાનો ધુમાડો, અને એવું બધું કેટલોક બધો ધુમાડો કારણે અને બધું હવામાં કેટલુંક બધું પ્રદૂષણ થઈ રહ્યું છે જેથી કરીને, આ બધું પ્રદુષણ ઉપર જતું હોય છે અને ત્યારે, મતલબમાં જે આપડા પૃથ્વી પર જે ઓઝોન લેયર આવેલી છે તો ઓઝોન લેયર માં કેટલા બધા કાણકા પડી ગયા છે, તો કાણકા પડવાના કારણે શું થયું કે મતલબ બધી જે સૂરજ ની કિરણ છે, તો એ કિરણો બધી એકદમ સાથેની પડતી હોય છે અને, એ કિરણો વચ્ચે પેલા ઓજન લેયર આવી જતી હતી જેથી કરીને કિરણો ફેલાઈ જતી હતી અને આપણને એટલું બધો મતલબમાં, આ ગરમી લાગતી હતી પરંતુ એટલું બધું ડાયરેક્ટ આપણે સ્કીિન પર પ્રભાવ ન કરતો હતો, પરંતુ હવે શું થઈ ગયું કે હવે ડાયરેક્ટ એ કિરણ નીચે પડતી હોય કાણા પડવાના કારણે અને જેથી કરીને આપણને ડાયરેક્ટ આપણી સ્કીિનને પ્રભાવ કરે છે અને, જો એ ડાયરેક્ટ આપણા પર પડશે ને તો આપણને સાથે સાથે કેન્સર જેવી મોટી બીમારીઓ પણ કરી શકે છે, તો જેથી કરીને આપણે બપોરના ટાઈમ પર તો બહાર ન નીકળવું જોઈએ અને કોઈને નીકળવા કેહેવું પણ ન જોઈએ કારણ કે બ બપોરના ટાઈમ પર જો આપણે બહાર નીકળશું ને, તો આપણને કેન્સર જેવી બીમારી ઉપરથી આપણને લુઝ મોશન, અને તાવ જેવી બીમારી પણ થઈ શકે છે, તો જેથી કરીને બપોરના ટાઈમ પર ઉનાળા માટે બહાર નીકળવું જ નહી જોઈએ, અને આપણે સખત પાણી પીતું રહેવું જોઈએ જેથી કરીને ડડીહાઈડ્રેેશન ન થાય આપને અને, આપણે પાણી પીવાથી આપણું હેલ્થ પણ સારું રહે અને આપણે, દિવસમાં બે વાર તો નવું જ જોઈએ તે બી ઠંડા પાણીથી જેથી કરીને આપણું એકદમ શરીર પણ તાજું રહે, અને થોડી થોડી વાર આપડ મોઢું જોવું જોઈએ અને ઠંડું બધું, પીવું જોઈએ જેથી આપણું ડડીહાઈડ્રેશન ઓછું થઈ જાય અને આપણને ખૂબ જ વધારે એવું તાપ ન લાગે અને, જેમ કે ઠંડુમાં આપણે કોલ્ડ્રિંકને એવું ન પીવું જોઈએ પરંતુ આપણે સાસ પીવું જોઈએ પહી, મતલબમાં ફ્રૂટ સલાડથી માંડીને લચ્છીથી, અને એવું બધી વસ્તુઓ પીવી જોઈએ જેથી કરીને આપણા શરીર ને પણ ખૂબ જ એવું સારું રહે
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે આ ગરમીમાં તમે જાણો છો કે આપણે જેટલું વધારે લિક્વિડ પીશું તે આપણા શરીર માટે સારું છે, કારણ કે તમે કીધું કે પ્રદુષણ એ સૌથી મોટું કારણ છે આ ગરમી વધવાના કારણે, કારણ કે પ્રદુષણના લીધે તમે જાણો છો ગ્લોબ ગ્લોબલ વોર્મિંગ તમે કીધું કે, એના લધે એના લીધે આપણે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે જે આપણું, પેલું હતું વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું અને એટલ ગરમી અંદર ભરાઈ રહી છે, અનેમાં મોસ્ટ ઓફલી તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધવા પામ્યું છે, કારણ કે પ્રદૂષણના કારણે તમે જાણો છો જે પણ હવા જે બાઈક માટે નીકળતા ધુમાડા હોય છે, પછી ફેક્ટરી માટે નીકળતા ધુમાડા હોય છે પછી કચરાનો નિકાલ હોય છે, એના કારણે કેટલું બધું પ્રદૂષણ થાય છે, અને જે આવો જે કઈ મોટા મોટા ઉદ્યોગો હોય છે તેમાંથી પાણીમાં એટલે કે જે પણ કચરો નીકળતો હોય ગંદકીવાળો તે મોસબી નદીઓમાં એવું નાખવામાં આવે છે જેથી કરીને હવે તે પ્રદૂષણ ખૂબ થાય છે, તેને લીધે પાણીનું પ્રદુષણ થાય છે ભાઈ તેના કારણે બધા લોકો એ પાણી મોસમી અમુક, જે ગામડાં લોકો ત્યાં જતું હોય પાણી ત્યાંનો ઇસ્તેમાલ કરશે તો ભ એ લોકોને બીમાર જ થવાના છે, એટલે કે આવું નહીં કરવું જોઈએ કે કારણ કે તમે જાણો છો કે હમણાં તો, દેશમાં એટલી બધી પ્રદુષણ હાલ એટલી ખરાબ થઈ રહ્યો છે જેથી કરીને તમે ગરમી વધવાના ખૂબ વધી રહ્યું કારણ કે આપણે જેટલું, વધારે આવું પ્રદુષણ કરશું તો તમે જાણો છો કે આગળ જતા પણ આપણને ખૂબ ગરમી થવાની જ છે, એટલે પ્રદુષણ કરતા કરવું જોઈએ અને ઘણા બધા એવા સેમિનાર કે પછી એવા કેમ્પ યોજવા જોઈએ, અને દેશમાં ઘણા બધા વિવિધ ક્ષેત્રે શહેરોમાં ગામડાઓમાં, એવા મોસ્ટફલી બધા જવું જોઈએ ઘરે ઇન્સ્પેક્શન કરવું જોઈએ શું ચાલવું છે અને કેટલો એ લોકો, કચરો કરતા છે નથી કરતા એ યોગ્ય ધ્યાન આપવું જોઈએ સરકારે, કારણ કે સરકાર આવું નહી કરશે તો પછી આપણો દેશ પેલું જ થવાનો છે એટલે પ્રદુષણ આગળ ખુબ વધી જશે, તો પછી આપણા દેશની હાલ શું થશે એમ, અને હમને તો આટલી ગરમી લાગી રહી છે ભવિષ્યમાં શું થશે, કારણ કે ભવિષ્યમાં આપણે વિચારવું ખુબ જરૂરી છે અને આપણી આટલી બધી ગરમી નહી લાગ જેને જેના કારણે આપણે વધારે વધારે વૃક્ષો વૃક્ષો રોપવો જોઈએ, અને વૃક્ષોને માન આપવું જોઈએ અને વૃક્ષો વધારે વધારે રોપવા જોઈએ કારણ કે વૃક્ષોને કારણે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધે છે, અને વૃક્ષો આપણને સારા ફળ આપે છે ફ્રૂટ આપે છે જેથી કરીને આપણે ફળ ફ્રૂટ આપણે ખાઈએ, તો આપણા શરીર માટે ખૂબ સારું કહેવાય કારણ કે આપણે જેટલું ગરમીમાં વધારે વધારે લિકવિડ પીશું આપણા શરીર માટે સારું છે ને આવા ગરમીમાં તરબૂજ ખાવા જોઈએ, પછી આવ જાંબુ ખાવા જોઈએ પછી વધારે અનેક પ્રકારના ફળ આવે છે, કારણ કે શેરડીનો રસ પીવો જોઈએ કારણ કે આ બધા જે ઓક્સિજન પ્રમાણે જે ફળ આવે છે તે આપણા શરીરમાં જવું આપણા શરીરનું ડાય આપણું શરીરનું જીવન જગ્ર સારું રહેશે, અને આપણે ખુબ સારી રીતે ગરમીને આપણે સહન કરી શકશું કારણ કે આવા ગરમીમાં તમે જાણો છો કે આપણે આવું કોલ્ડ ડ્રિન્ક્સ પીવન ન કરવું જોઈએ કોલ્ડ ડ્રિન્ક્સમાં તમે જાણો ઘણા બધા પ્રકારનું પેલું પણ આવે છે જેથી કરીને આપણે આમાં છે તમે કીધું કે છાસ પીવું જોઈએ ફ્રૂટ સલાડ પીવું જોઈએ એ આપણે પીવું, જોઈએ અને બીજું તો વળી ગરમી તો પૂરી થવા માંડી છે ને હવે થોડાક સમયમાં તમે જાણો છો કે ચોમાસુંનું સિઝન આવી રહ્યું છે, એટલે ચોમાસામાં તો મને મને ચોમાસુંમાં તો ખૂબ ગમે છે પરંતુ તમે જાણો છો કે ચોમાસુંની ઋતુમાં જે આપણા, દેશ એટલે કે આપણા દેશના અને આપણા જે આપણા ગામડાના બધા લોકો છે મોસ્ટ ઓફલી આપણે ખેતીમાં તમે જાણો છો મોસ્ટ ઓફલી આપણે ડાંગર રોપએ છીએ, અને સારી રીતે થાય જ છે અને અમુક વાર તમે જાણો છો કે વરસાદ વધુ પડવાથી એવું અમ, નુકસાન થવાનું ભય એટલે કે ભય રહે જ છે, પરંતુ હવે કહિશ કારણ કે ચોમાસું એટલે કે વરસાદ તો ત કુદરતી આફત છે એટલે ગમે ત્યારે વધારે પડી જાય ગમે ત્યારે ઓછો પડે, એવું થવાનો ભય રે જ છે એટલે કે આપણે જેટલું એમ તો, એટલે કે જેટલુ આપણે ડાંગર રોપીએ છે પરંતુ હવે એ તો વરસાદ તો કુદરતી રીતે આવવાનો છે અને કુદરતી રીતે જવાનો છે, એટલે એને તો આપડણે રોકી નથી શકતા, એટલે આપડા ગામના જે લોકો છેને તો મોસફલી પાક કરે જ છે અને નુકસાન થાય પલે પેલું થાય એટલે રોપડ જ છે જ, અને નુકસાન થાય સરકાર પણ એમને સહાય આપે છે અને સારી રીતે યોગ્ય રીતે આપ આપને બધી સહાય આપે છે શું તમે ચોમાસાની જે સીઝન આવી રહી છે શું તમને ચોમાસાની સિઝન ગમે છે તમે ચોમાસાની સિઝન ક્યાં કશે ફરવા જાવ છો
હા ભાઈ ચોમાસાની સીઝનમાં તો મને ખુબ જ એવું ગમે છે કારણ કે ચોમાસાની સિઝનમાં શું કે અ મિત્રો સાથે ઘણી બધી જગ્યા એક્સપ્લોર કરવા જઈએ જેમ કે હું તમને વાત કરું તો ચોમાસામાં અમે પેલી વાર એક જગ્યા ગયેલા હતા જ્યાં ખુબ જ વધારે એ ખાઈ જવું હતું તેનું નામ અ હાલમાં તો ભૂલી ગયો છું જેમ કે તેનું નામ કઈ મોટીકોરવલ કેવું કરીને કઈ હતું તો ત્યાં મતલબમાં ખુબ જ વધારે એવો સાંદોરિ ખુબ જ વધારે એવો પ્રાકૃતિક નજારો દેખાય છે અને ખુબ જ વધારેવી મજા પણ આવે છે તો ત્યારે અમે શું મેગી લઇ ગયેલા બધા મિત્રો સાથે મળીને અમે મેગી પણ બનાવી અને ખાધી ત્યાં અને મિત્રો સાથે મેગી બનાવીને વરસાદના મોસમમાં ખાવાની કઈ અલગ જ મજા આવે અને ત્યાં મતલબમાં જે નજારો દેખાતો હતો નજારો મેં ક્યારે પણ ના ભોલી શકું અને ખુબ જ વધારે મજા આવેલી હતી કારણ કે મિત્રો સાથે આપણે જઈએ ફરવા તો મજા બે ગણી થઈ જાય છે અને ખુબ જ વધારે એવી મજા પણ આવે છે અને ત્યારબાદ અમે એક વોટરફોલ પાસે પણ ગયેલા અને વોટરફોલમાં ખુબ જ વધારે એવા નાહયલા પણ હતા તેથી કરીને ખૂબ જ વધારે મજા પણ આવી અને વોટરફોલમાં નાહવાની તો ખુબ જ વધારે મજા આવે જેથી કરીને ત્યારે અમે નાહ્યા પણ અને નજારો પણ જોયો અને ખુબ જ વધારે ફોટો પણ પાડેલા હતા એટલે તમને ખબર છે કે વરસાદ આવે તો ત્યારે આખી ધરતી એકદમ લીલીછમ જેવી થઈ જતી હોય અને ખુબ જ વધારે પ્રાકૃતિક નજારો દેખાતો હોય તો જેથી કરીને મને ખુબ જ વધારે ગમે છે અને ત્યારે ફરવા જવાનું કેમ સારું લાગે કેમ કે ત્યારે પ્રાકૃતિક નજારો કોઈ પણ જગ્યા આપણે જોઈએ તો વાદળ એકદમ નીચે નીચેના દેખાતા હોય અને એકદમ ધુમ્મસ જેવું હોય અને ઠંડી લાગતી હોય અને ફરવાની પણ ખુબ જ વધારે એવી મજા આવે અને બધું મતલબમાં ફોટો પાડવાની ખુબ જ વધારે મજા આવે અને ત્યારે ફરવામાં કેમ સારું લાગે કે મતલ અત્યારે તાપ પણ ના લાગ્યો અને થોડો થોડો વરસાદ પણ આવતો હોય એટલે જેથી કરીને યોગ્ય પ્રમાણમાં ફરી શકીએ પરંતુ તેની સાથે આપડે બીજું એ પણ ધ્યાન રાખવું જોએ કે ખુબ જ વધારે જો વરસાદ આવે તો આપણે ઘરથી બહાર ન નીકળવું જોઈએ કારણ કે જયારે ખુબ જ વધારે વરસાદ આવવાના કારણે પાણી વધારે ભરાઈ જતું હોય અને ત્યારે કઈ પણ થઈ શકે અને આપણી બાઈક પર ને એવું જતા હોય તો આપણી બાઈક પણ સ્લીપ થઈ શકી એ તો આપણે ત્યારે ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે આપણા શરીરને અને આપણને બચાવી શકીએ અને ખુબ જ વધારે વરસાદ આવ્યો તો આપને ઘરેથી પણ મોકલશે નહી તો એ બધું પણ ધ્યાન રાખવું જોઈએ
હા તમારી સાચી છે એટલે કે ચોમાસાુંની સિઝનમાં તો આપડે આવું જે ઇકો એટલે કે ઇકો પોઈન્ટ વાળા જે પેલું હોય છે ત્યાં સ્થળ હોય છે ત્યાં જવાની તો મજા અલગ જ હોય છે ત્યાં નજરો આપડે જોઈએ તો વાહ એટલે મજા જ આવી જાય છે ત્યા કુદરતી રીતે વાદળો હોય છવાયેલા હોય છે અનેને એકદમ હવા ખૂબ સારી રીતે આવી રહી છે અને વરસાદ જે પડી રહ્યો છે એ રમવા જવાની મજા આવી જાય છે અને આપણે ફ્રેન્ડ લોકો સાથે જઈએ તો મજા કંઈ અલગ જ છે અને આપણે એમ તોમ વધારે વધારે ચોમાસાની સિઝનમાં આપણે ઘરે બેસીએ એ આપણા માટે સારું છે કારણ કે તમે જાણો છો ગમે ત્યારે વરસાદ ખૂબ વધુ એટલે કે આપડે ફરવા ગઈ પછી વરસાદ ખુબ બધી પડ્યો અને ગમે ત્યારે પાણી અચાનક ભરાઈ ગયું પછી આપણે શું કરશું એટલે આપણે ચોમાસાની સીઝનમાં અમુક ટાઈમે આપડે ફરવો જોઈએ પરંતુ વરસાદની જયારે ઘણું બધું પ્રકારની પડવાનું ચાલુ થાય ત્યારે આપણે ઘરે જવાનો વિચારવું જોઇએ કારણ ઘરે પણ આપણી પણ બધા ચિંતા કરતા હોય એના ઘરેથી આપણને બધા ફોન પણ કરિને કરીને આપડે ફરીને યોગ્યા રીતે ઘરે આવી જવું જોઈએ સારું તો મળીએ પાછા આપડે ચોમાસાની સિઝનમાં આપડે તો મેં તમને ફોન કરીશ ત્યારે આપડે પાછા જે મોટી કરોડ છે ત્યાં આપડે અહ ફરવા જઈશ
હા ભાઈ ચાલો મળીએ